તો હલો મજામાં તમે કેમ છો
હું પણ મજામાં જ છું
નિયમ આજે આપણ અ સ વર્ષ સન અને આ વિષય પર વાત કરવી તમે કેવા ફેસ્ટિવલ સાજરા કરે છે
હા મારા આ આપના ભારત દેશનો તો ઉત્સાહનો દેશ કહેવાય છે અહીં વર્ષ દરમિયાનના ઘણા પ્રકારનું છે જેમ કે અલગ અલગ ધર્મ સંસ્કૃતિ અને પરંપરાનો હેલો
એકદમ બરાબર અ ફેસ્ટિવલ સન સાજરો કરે તો ભઉ આારું લાગેને બધા લોકોને પ્રેમ બી વળે છે
હમ તો મારા માટે ઉત્સવ ફક્ત આનંદ મનાવવાનું સાધન નથી પરંતુ તે આપની સંસ્કૃતિ પછી ઇતિહાસ પરંપરા અને સામે સામાજિક જીવનનો મહત્ત્વનો ભાગ છે જેમ કે ઉત્સવના કારણે પરિવાર મિત્રો અને સમાજના લોકો એક થાટ થાય છે અને તો પ્રેમ એકતાને તો ભાઈચારી ના ભાવના મજબૂત બની બની શકે છે
હા એકદમ સાચું બોલા્યા તમે કેવું છે કે ભારતે વિવિધતા અને સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે ને તો અહીં અલગ અલગ ધર્મ ભાષા પ્રાંત અને સંસ્કૃતિ વાળા લો કો પ્રેમ આદર અને ભાઈચારા સાથે રહે છે એનાથી પ્રેમ ભી વધે છે અને ભારતની આ વિવિધતા ને એક સૂત્રમાં બાંધવાનું જ કામ આપના સૌના અને ઉત્સવ કરે છે એ ને તો સન ફક્ત આનંદ મનવા માણવાનો દિવસ નથી પણ તો એ આપણા ઐતિહાસિક સાંસ્કૃતિક ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક મૂલ્ય અને કુટુંબોનું પણ એકતાનું પ્રતિક છે ને સાચી વાત કેમ નથી
હા તો મારા માટે અ ઉત્સવની તૈયારી ઘણા દિવસ
પહેલાંથી શૂરૂ થઈ જાય છે તો પછી લોકો પોતાના ઘર સાફ કરે છે પછી રંગો રંગો ના કરે છે સુંદર સજાવટ કરે છે રાંગ હોળી બનાવે પછી દીવા ફૂલ અને તો લાઈટથી ઘર સજાવે છે.
એકદમ બરબર બોલ્યા તમે કારણ સનો જીવનમાં નવો ઉત્સવ લાએ છે. આનંદ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે ને તો રોજિંદા વ્યવસ્થા જીવનમાં વ્યક્તિ અ કામ અભ્યસ અને જિમ્મેદારીઓ વ્યસ્ત રહે છે કારણ સન આવે ત્યારે પરિવારના બધા સદસ્યો મિત્રો અને સંબંધીઓ એકઠ એક થાય છે ને તો સાથે ભોજન કરે છે હસે છે રમે છે અને મૂલ્ય અમૂલ્ય ક્ષણ વી તાવે છે આથી સંબંધ મજબૂત બને છે ને એનાથી તો બઉુ હારું લાગે મને તો
હા તો જેમ કે પછી અમારા માટે બજારોમાં પણ ખૂબ રોનક જોવા મળે છે પછી દુકાનો નવા કપ કપડાં મીઠાઈ સજાવટનો સામાન ભેટવસ્તુ અને તો પછી અ રોજિંદા ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ લાગેલી છું હે બજારમાં
એકદમ સાચું બોલ્યા કારણ કેવું છે કે ભારતમાં વર્ષભરને સનો ઉજવામાં આ આવે છે ને તો જેમ કે ગુળી પાડવા પછી મ મકરસંક્રાંત પછી મહાશિવરત્રી પછી હોળી રામનવમી હનુમાન જયંતિ બધું અ બુદ્ધ પૂર્ણિમા રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ઉત્સવ વહી નવરાત્રી દસરા દિવાળી ઈદ ખ ક્રિસમસ બૈસાખી પોંગલ ઓણમ અ પોંગલ આ તો તમિલના લોકો નું છે ને તો ગુરુ નાનક જયંતિ સેવા સ સ્નો ભાર ભારતની વિવિધ સંસ્કૃતિ નું દર્શન આમ કરાવે છે. અને આ બધું બધા સંત અલગ અલગ ધર્મ ના લોકો નુ હોય છે ને આ બધા સાથે જ સન સાજરો કરે છે ફેસ્ટિવલ સાજરો કરે છે.
હ ઉત્સવની તૈયારી ઘણા દિવસ પહેલાથી જ આપણ લોકો શરૂ કરી શકે. કે જેમ કે અ મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવે છે લોકો રંગ બ સંબંધી સગા સંબંધી પછી મિત્રો અને તો પડોશીઓને મળવા જાય છે એકબીજાને અ શુભેચ્છા આપે છે પછી નાના બાળકો માટે તો ઉત્સવ ખાસ આનંદનો સમય જ હોય તો કારણ કે તેઓને રાજા રમકડા પછી મીઠાઈ અને નવાં કપડાં મળે તો ખૂબ ખુશ થઈ જાય.
એકદમ સાચું કારણ હોળી રંગે અ રંગો અને આનંદાનો સન છે ને તો લોકો એકબીજાને રંગ લગાવે છે ગીત ગાય છે અને નાચ ગાના કરે છે. કારણ આ સંજુના મતભેદ ભૂલાવીને પ્રેમ અને મૈત્રી વધા વધારવાનો સંદેશ આપે છે ને.
હા તો મારા માટે ઉત્સવ ફક્ત સાજરો કરવાનો નથી એને અ ઉત્સવ મનોરંજન નો પણ શ્રેષ્ઠ માર્ગ છે. અ ઘણાસ્થોળએ મેળા સંસ્કૃતિક કાર્યક્રમ સંગીત નૃત્ય નાટક લોક લોક કલાને તો પછી અ રમનું આયોજન કરવામાં આવે છે જેમ કે લોકો તેમાં ઉત્સવથી ભાગ લે છે. પરિવાર સાથે સમય પસાર કરવાની આ સુંદર એક અ તક તાકત હોય છે.
અને કેવું છે કે આ કેમ છે કે દિવાળીને પ્રકાશ નો સન કહવાય છે ને તો આ દિવસોમાં લોકો પોતાના ઘર સાફ કરે છે રંગોળી બનાવે છે. અ સાત દિવસ સુધી દીવા પ્ર પ્રગટાવે છે લક્ષ્મી પૂજન કરે છે. અને મીઠાઈ વાટે છે અને દિવાળી અંધર અંધકાર પર પ્રકાશ આજ્ઞાન પર ન્યાયનો ને અસત્ય પર સત્યની જીત નો સંદેશ આપે છે ને
હ ઉત્સવ પછી ફક્ત ઉત્સવ નથી શિક્ષણ અને પછી સંસ્કાર નો પણ અ સ્ત્રોત છે જેમ કે નાના બાળકો વડીલો પાસે આપની પરંપરા રિવાજો સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે જાણે છે જેમ કે શાળાઓને કોલેજમાં ભાષણ નિબંધન નૃદ્યોગીત અને પછી ચિત્રકલા સંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે તો આ બધાથી અ વિદ્યાર્થીઓનું આત્મવિશ્વાસ બી વધે પછી નવી વસ્તુ શીખવા મળે એને
એકદમ સાચું કારણ મને તો ગણેશ ઉત્સવ બહુ ગમે છે કાર બહુ સરસ લાગે છે કારણ મહારાષ્ટ્ર નો અત્યંત લોકપ્રિય સન છે ને અને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીને ભ ભક્તિ ભાવથી પૂજા અને આર તી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજના અ યોજના થાય છે ને તો આસન સમાજમાં એકતા સેવા અને સંસ્કાર વધારે છે.
હા પરંતુ ઉત્સવ આ એક મનોરંજન પણ શ્રેષ્ઠ માર્ગ છે જેમકી ગણાસ્થોળે મેળા સંસ્ કૃતિક કાર્યક્રમ પછી સંગીત નૃત્ય નાટક અને તો પછી લોક એથી બઠાતી પરંતુ ઉત્સવ ઉજવતા સમયે આપની જવાબદારી પણ છે જેમ કે આવાજનું પ્રદૂષણ હવાનું પ્રદુષણ પ્લાસ્ટિકનો ઉપયોગ અને તો પછી ભોજન બગાડ અ ટાળો જોઈએ જેમ કે સ્વચ્છતા રાખવી જોઈએ મારા માટે તો વૃક્ષ અ પાણી અને તો વીજળની બચત કરવી જોઈએ. અ જેમ પર્યાવરણનું ન નુકસાન ન થાય તો તેવી રીતે ઉત્સવ મનાવવું જોઈએ
એકદમ સાચું અને ઈદ આ મુસ્લિમ નવરાત્રી દરમિયાન તો દેવી માતાની આરાધના કરવામાં આવે છે. ગુજરાતમાં તો ગરબા અને દાંડિયા વિશ્વ સિદ્ધ છે ને તો આ દિવસોમાં શ્રદ્ધા ભક્તિ સંગીત અને આનંદો નો સુંદર સંગમ જોવા મળે છે કારણ એવું છે કે ઈને કયું છે ભાઈ ઈદ મુસ્લિમ સમાજનો મહત્વનો સણ છે કારણ નમાજ પડીને લોકો એકબીજાની અલિંગન ના આપે છે સેવઈ અને મીઠાઈ વાટે છે. અને શાંતિ પ્રેમ અને ભાઈચારાનોો સંદેશ આપે છે ને એ લોકો
મારા માટે તો આ સાચું જ છે જેમ કે પછી પરંતુ અ એનાથી જવાબદારી પણ છે એને તો ઉત્સવ આપણ જીવનનો રંગીન અને આનંદમય અને તો પછી પ્રેમદાયક બનાવે છે. પછી એનાથી આપણ સંસ્કૃતિને જીવંત રાખે છે. મારા માટે તો સમાજના એકતા લેવે છે જેમ કે પરિવારને વધારે નજીદીક કરવામાં આવે જેમ કે જીવનમાં કામ સાથે ઉત્સવ પણ જરૂરી છે તો કારણ કે તે મનને તાજગને તો પછી શરીરને ઉર્જા અને તો સંબંધને મજબૂત આપે છે.
એકદમ સાચું બોલ અને કેવું છે કે સનોથી પરિવાર માં એકતા વધે છે દાદા દા માતા પિતા ભાઈ બહનો અને બાળકો સાથે સમયીત વિીતવે છે ઘરમાં સ્વાદિષ્ટ ભોજન બન બને છે પારંપરિક વેશ ભૂષા પહેરવામાં આવે છે. અને કેમ છે કે આનંદ ન વાતાવરણ પણ બની જાય છે ને તો સ આપણી સાં સ્ૃતિ અને પરંપરાઓનું જાણી્યું રાખે છે નાની પેઢીને ધાર્મિક કથા ઇતિહાસ સંસ્કાર અને રીત રિવાજની માહિતી મળે છે આથી આપની સાંસ્કૃતિક ઓળખ મજબૂત બને છે ને અને કેમ છે કે સમય સમય દાન અને સેવા ભાવ પણ મહત્વનો છે કારણ ગરીબોને અન્ન, કપડા, પુસ્તક ઔષધ અને જરૂરી વસ્તુ આપવી જોઈએ કારણ આથી સમાજમાં પ્રેમ, કરુણા અને સમાનતા પણ વધે છે.
હા તો પછી હું તો એટલું જ કહીશ અંતમાં જેમ કે ઉત્સવ આપના જીવનની અમૂલ્ય સંપત્તિ છે. આપને બધા પ્રેમ શાંતિ અ સ્વચ્છતા અને પર્યાવરણની કાળજી સત્ય પ્રત્યેકોને તો આનંદાન મત મહત્વનું પ્રાપ્ત કરવું જોઈએ બસ.
મને તો સાથે બોલવા બોલીને બહુ સરસ લાગી છે. ચલો પછી મળજે બીજા ટોપિક પર હા.